હલો હલો, કઈ નાસ્તો થઇ ગયો તમારો?
હા ક્યારનો થઈ ગયો છે. બસ આ ચાય નાસ્તો બધું પતી ગયું. હમણાં થોડા ફ્રી હતા તો બસ મેં કીધું ફોનમાં જોઈએ શું ચાલે છે હમણાં--?
બધા ઉપર છે હા બોલો ને તમે
હા આજ પ્રદુષણ તો હમણાં તો શું વરસાદમાં થોડું ઓછું થશે બાકી તો એમ તો ગરમીમાં ને એ ટાઈમમાં કેટલું બધું પ્રદુષણ થતું હતું આ બધા વાહનો અને એ લોકો એ બધુંને ફેક્ટરીઓમાં અને એ બધું કેટલુંધું પ્રદુષણ થતું હતું
બ ચુ છે ન પેડ કાઢવામાં આવે તો બહ પ્રન ચાલુ થય છે પર્દેખને એક પેડ લગાવો જોઈએ પ્રત્યક જણ ને પેડ લગાવવા જોઈએ દર સાાલો સાર
હા એ તો તમે બરાબર કીધું વૃક્ષારોપણ તો કરવું જ જોઈએ એનાથી શું વાતાવરણ પણ એકદમ મસ્ત રહે છે ને થોડું આ પ્રદુષણ પણ ઓછું ફેલાય છે
હવે તો ઇલેક્ટ્રિક ગાડી આવી ગઈ છે ઇલેક્ટ્રિક ગાડી આવી છે એમાંથીી કમ પ્રદૂશન કરે
હા એ તો છે જ આજના યુગમાં હું પ્રદૂષણ ખુબ મોટી એક સમસ્યા બની ગઈ છે અ માનવ જીવનને કેટલું આમ તકલીફ આપે છે આમ કેટલું બધું પ્રદુષણ ફેલાવે છે બધું કેમિકલ નું અને બધું કેટલું બધું આમ આપણને નુકસાન કરે છે ને બધા હવે આજકાલના બધા વેહકલો એ લોકોથી આમ અતિશય મતલબ છે ને એનાથી હું શું વધારે પડતું જ પ્રદુષણ ફેલાય છે હમણાં શું આજકાલ આ બધું આગ પણ કેટલી લાગતી છે તો તેના કારણે પણ પ્રદુષણ કેટલું બધું પોલ્યુશન આમ ઝેરી તત્વોને બધું ફેલાય છે
બધા લોકોને કક વૃક્ષો લાગે તો પ્રદુષણ કમ થઈ જાય એવું છે હ ટુ વ્હીલરમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર આવે છે ફોર વ્હીલરમાં આવી આવે છે ઇલેક્ટ્રિકો વાપર કરવો પડે આવે તો પ્રદુષણ કમ થાય છે
હા એ તો છે જ હમણાં શું ઇલેક્ટ્રિક બધા વાહનો પણ આવી ગયા છે તો એનાથી પણ થોડું હજી પ્રદુષણ ઓછું થયું છે પણ છે હજ તો મતલબ એમ પ્રદુષણ તો કેટલી અલગ અલગ અ તરાથી આ ફેલાય છે હવે હવામાં પણ જોઓ તો હવામાં પણ કેટલું પ્રદુષણ હોય છે પાણી હોય તો પાણી કેટલું ગંદુ હોય છે તો તેમાં પણ આટલું બધું કેમિકલ ને ઝેરી બધા રસાયણ અને એ બધું હોય છે
ફેક્ટરીમાં ફ તેરમાં એવું છે આ પ્રદુષણ ન પાણી આવું જ નાલામાં લખી દે એવું બહ ચાલે
હા એ તો છે જ પ્રદુષણ કેટલા પ્રકારના હોય છે હવે વાયુ પ્રદુષણ જેમ કે હવામાં પ્રદુષણ હોય છે પાણીમાં પણ હોય છે જમીનમાં પણ હોય છે અને અવાજ કેટલો બધો આમ અવાજ હોય તો તેમાં પણ પ્રદુષણ ફેલાય છે સામાન્ય રીતે શું બધા ફેક્ટરીઓ અને કારખાનાને હોય તો તેમાંથી જે ધુમાડો નીકળે છે અથવા પછી વાહનો આટલા બધા વાહનો પસાર થાય છે તેમાંથી કેટલા બધા ઝેરી વાયુઓ હોય છે અને મતલબ આ વ વૃક્ષા વૃક્ષોને પણ કાપે ને તો તે પણ આમ પ્રદુષણમાં તો નુકસાન થાય જાય કે કાપવા જાય છે તો એમાંનું જે બધું જે કચરો ઉડે છે તે હવામાં બધું ફેલાઈ જાય છે તો કોઈ દિવસ વૃક્ષો પણ નહી કાપ જોએ એમ
બલકુલ જો વૃક્ષ કાપેને તો દંડ લાગાવજોએ બહ મોટો ધોડ લાવવા જોઈએ સરકાર જોઈ તો કઈ ના કઈ
હા હા વૃક્ષોક આપે તો તેનાથી શું આપણને શ્વાસની પણ તકલીફ થઈ જાય થઈ જાય છે ફેફસાના રોગો થઈ જાય છે મતલબ હાર્ટ એટેકની બીમારીઓ પણ કેટલી વધે છે શહેરમાં વાયુ પ્રદૂષણ તો એની સમસ્યા તો ખુબ વધારે પડતી જોવા મળે છે
હ આ કંપની વાળાની એક નેમ કરવા જોઈએ આ પ્રઇ પા પાણી આવે તો આ સો ખડ્ડો બનાવ તમે આ લખો પાણી બીની આ દુસરા ના આજાર ના થાયશે બહ આજાર થાય કેમિકલ પ્રદુષણ ના વારામાં
હા હા એ તો છે જ હવે જોવ ને આ પાણીમાં પણ કેટલું અંદર કેટલું ગંદુ ગંદુ પાણી હોય છે બધા સમુદ્રો નદીઓ તળાવો એમાં પણ બધા છે ને કચરો કેટલો ફેંકે છે ને એમાં પણ એ નદીમાં ને બધો કચરો લઈ જાય ને એમાં બધું નાખી દે છે પ્લાસ્ટિક અને એના કારણે પાણી કેટલું ઝેરી થઈ જાય છે ને એ પીવા માટે અગર જો અયોગ્ય મતલબ આવી રીતે બધું અંદર ફિલ્ટર થઈને આવે છે તો પણ શરીર ને કેટલા નુકસાન કરે છે જેમ કે ટાઈફોઇડ ને ડેન્ગ્યુ ને કલેરા ને એવી બધી બીમારીઓ થઈ જાય છે પ્રાણીઓથી ને જે પાણીમાં રેતા જે હોય પ્રાણીઓ હોય પાણીમાં રેતા હોય તો એ બિચારા પ્રાણીઓને પણ કેટલું નુકસાન થાય છે કરવાથી પ્રદૂષણ ફેલાવાથી
હ સરકારને કઈ નિયમ નીિકળો જોઈએ પ્રદુષણ થઈ તો
હમ એ તો
કઈ ગંદગીરી કરે તો એને નેમ કવાજ હોય સરકારની સરકાર કોઈ નેમ ન કાઢતો એમાંથી ચાલે છેધ તો એવું ચાલે
હા એ તો છે હવે જેમ કે હવે અવાજનું પણ પ્રદુષણ હોય છે જેમ કે હવે બિલ્ડીંગોમાં કેટલું કામકાજ કામ ચાલે છે બધી મશીનો કેટલીમ ગ્રીલ મશીન એવી બધી મશીનો હોય તો ઘસાય છે તેના કારણને પણ ધ્વનિ ઉત્પન થાય છે તો એનાથી પણ આપણને શું અ સુૂતેલા હોય કે ઘરમાં પણ હોય તો આપણને અવાજને કારણે આપણું માથું પણ દુખો લ લાગી જાય છે તો કેટલું માગ છે એને કારણે માનસિક તણાવ પણ થાય છે એમ તો આમ લાઉડ સ્પીકરો છે કે કારખાનાઓની જે અવાજ હોય છે કે મતલબ ટ્રેન પણ આવી રીતે જાય છે તો ટ્રેનની પટરીઓનો અવાજ આવે છે તો કેટલું આપણને એ પણ આપણને ઈરિટેટ કરે છે
હા એવું છે હ તો આવાજાય તો કઈ આદમીને ઝટકો લાગી જાય કઈ આદમી મરી બી જાય ાવાજ આવે તો
ઓ હમ એ તો કેે એટલે છેને આમ પ્રદુષણ ફેલાવાનો તો ઘણ બધા કારણો હોય છે અમે જેમ જેમ આવે છે જન વસ્તી પણ કેટલી બધી વધી છે વધ્યા કરે છે અને આ શહેરોમાં પણ કેટલા બધા જનસંખ્યા વધે છે વૃક્ષોનું અંદર ધૂંધ આમ આટલા બધા બધા કાપે છે હવે તો વૃક્ષો પણ ને પ્લાસ્ટિક ન પણ શું વધવા જનસંખ્યા વધવાને કારણે પ્લાસ્ટિકનુંું પણ આટલું વેચાણ વધી ગયું છે એટલ વધારે પડતો ઉપયોગ થાય છે પ્લાસ્ટિક નો પણ તો એ શું માનસની માનવની સુ સુવિધા તો પૂરી કરે છે પણ એ છે પ્રદૂષણ ને પણ પ્રોત્સાહન આપે છે કારણ કે બધું પ્લસ એ લોકો વાપરી વાપરીને ફેંકી દે છે ને પછી એને કારણે કેટલું બગાડ થઈ છે
એવું તો છે સરકારને કઈ નિયમ કાઢવો જોઈએ બધું ચીજો ના ન બહ બહ એ હાલ થઈ જાય
હમ એ તો છે જ હમણાં તો શું આ ગરમી હતી તો હવે આ ગરમી પૂરું થઈને હવે વરસાદ પણ આવે છે હમણા થોડો વરસાદ આવ્યોને હવે પાછી અતિશય ગરમી પડે છે તો અનિયમિત વરસાદને કારણે પણ શું આમ અ બધું દુષ્કળ જેવું લાગે છે ને અ કેવું આમ કહીએ ઓઝો નામનું આમ છે ને પ્રદુષણ ફેલાય છે પૃથ્વીનું તાપમાન પણ કેટલું આમ વધી રહ્યું છે એટલે છે ને પ્રાણીઓને પક્ષીઓને એ લોકોને પણ કેટલું આમ જોખમ કરે છે
બધાને એકથી નિયમ કરવા જોઈએ વૃક્ષ લગાવવાની ચાલુ કરો પડે વૃક્ષ લગાવે તો સારું થાય
હાલો હા એ તો છે હા એટલે છે ને આપણે છે ને જીવનમાં છે ને આમ બધું પ્રદુષણને રોકવા માટે કેટલા બધા પ્રયત્નો કરવા જોઈએ વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ પ્લાસ્ટિક ન જેટલું હોય તેટલું આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જેટલું હોય તેટલ આપણે કેટલી સ્વચ્છતા રાખવી જોઈએ આમ તેમ ગમે તેમ કચરો ન ફેકવો જોઈએ અને આ પેટ્રોલ વાળી ગાડીઓનો પણ જેટલો હોય તેટલો ઓછો ઓછો વપરાશ કરવો જોઈએ એમ તો જેટલું હોય તેટલું આપણે આપણાથી જેટલું હોય તેટલું આપડણે ધ્યાન રાખવું જોઈએ
જો નહી ગાડી બી ઇલેક્ટ્રિક લેવો ને બધા લોકોને એવું કરવા પડે હવે
હમ હા એતો છેજ એટલે સ્વચ્છ જીવન માટે છે ને આપણે પ્રદૂષણ હોય તેટલું ઓછું ફેલાવવું જોઈએ આમ ઘરમાં પણ છે ને આપણે અ જેટલું હોય તેટલું આપણે આપણા ઘરની બહાર અગર જો બગીચો હોય તો આપણે કેટલું એને મતલબ પાણી આથી આપીને આમ હરિયાળી જેવું પર્યાવરણ બનાવી બનાવવું જોઈએ આમ વૃક્ષારોપણ મતલબ મસ્ત સારા સારા ઝાડ લગાવવા જોઈએ. તો એ તે શું આપણને આમ પ્રદુષણ થી બચાવે છે.
હા એવું ગરમી બઉ લાગે બઉ મતલબ બઉ છે એ અવે પાણી ના મોસમ છે. પાણી ના પડે વધારે ગરમી લાગે
આ એ તો છે જ ને શાળાઓને કોલેજોમાં પણ છે ને જેટલું હોય તેટલું આમ શાળાઓના કોલેજમાં એમાં પણ હેને વૃક્ષારોપણ વધારે કરવા જોઈએ. તો શું વિદ્યાર્થીઓને પણ મન શાંત રેય એ લોકોને પણ છે ને શિક્ષણમાં થોડું આમ ફાયદા રૂપી લાગ્યા આમ તો એ પણ સ્કૂલમાં બધા એ કરવું જોઈએ સાથે ભેગા મળીને.
બધા લોકોને કર તો પડશે નાજ કરે તો બઉ હાલ થઈ જશે આગળ અવે એટલો ઊન પડે બફારે તો બઉ ઊન પડે. પાની સીઝન છે પણ ઊન બઉ પડે.
આ એ તો તમે બરાબર કયો છો. બીજું હા એ તો બરાબર છે. હમ ચાલો મળીએે પછી પાછા